ઓ હા કેમ છો આવે છે મારો અવાજ?
હા તમારો અવાજ આવે છે હું એકદમ મજા તમે કેમ છો?
હા બસ જર્યા. હ હવે તો થોડીક થોડીક વરસાદ ની શરૂઆત થઈ ગઈ છે, ગરમી થોડીક ઓછી થઈ છે. તમારે ત્યાં વરસાદ આવ્યો છે?
હા કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ હું કહું ને તમને તો, ત્રણ દિવસ થ્યા વરસાદ ખમ્યો જ નથી.
હમ. સાચી ઉનાળા માં તો તમને એક્સરસાઇઝ કરવી હું છે ને યોગા ક્લાસ મા રોજ રેગ્યુલરી જઉં છું પણ આ ગરમી આ વખતે એટલી જોરદાર પડી ને તો કઈ આપણને વોકિંગ કરવા જવાનું મન ના થાય, યોગા કરવાનું થાય આમ જા ના, નવાય છે એમ થાય. હવે તો ગરમી ઓછી થાય ને તો સારું. મારું તો બધું હમણાં બંધ હતું ઉનાળામાં જીમ યોગા. એક્સરસાઇઝ વોકિંગ બધું બંધ થઈ ગયું હતું ક કરવાનું જ મંધ ના થ એવું થઈ ગયું હતું. તમે કઈ કરો છો યોગા કેવું એવું? હ
અ ના ના હમણાં તો યોગા તો નથી કરતી પણ હું ઘરે જ એક્સરસાઇઝ કરી લઉં છું. તો તમને કહું ને મારી એક્સરસાઇઝ એવી હોય છે કે હું શું કરું. આપડા યુટ્યુબમાં છે ને અ વિડીયોઝ આવે ઝુંબા નાખ્યો કેટ બાટા વર્કઆઉટ ક્યો એવું બધું તો એ બધું જોઈ લઉ ને થોડી થોડી એક્સરસાાઈઝ એમાંથી જોઈને શીખી લો તો થોડું શું આપડે સારું લાગે આમ કેવાય ને કે બોડી આપડી અ સ્ટ્રેચ થઈ જાય અને સારું પણ લાગે અને આપણે જીવનભર જે કામ કરીએ તો એમાં પણ આપણે શું છે કે ટાઈમ ન મળતો હોય એક્સાઝ કરવાનો તો એ થોડું થોડું એક્સરસાઇઝ થઈ જાય બાકી તો ચાલવાનું છે મારું થોડું અડધી કલાક રોજ ચાલવા જવાનું જ તો એનાથી કેવું છે કે શરીરમાં ઘણો ફરક પડે તો સાચે એમ કેવાય કે યોગા જે છે એ શરીર માટે બહુ જ સારું છે એક્સરસાઇઝ તો કરવી જ જોઈએ મને લાગે બધાને
અરે બઉં સારા છે યોગામાં છે ને અમને દરેક પાર્ટસ ને અલગ અલગ મતલબ કરાય કોઈને ની પેન્ટ હોય તો અમને પગની એક્સરસાઇઝ એક સેક્શન આખું ની પેન માટે રાખે ને અલગ થી અમને પગની જ એક્સરસાઇઝ કરાવે સપોઝ તમને હવે ફો અ શોલ્ડરમાં પેઇન છે ફ્રોઝન સોલ્ડર થઈ ગ્યું છે તો એક દિવસ અમને બધી લેડીસો ને એ લોકો સોલ્ડરની એક્સરસાઇઝ કરાવે નેક પેન્ટ હોય તો નેકની એક્સરસાઇઝ કરાવે અમુકને ખબર છે અત્યારે કમર નું બઉ પેન બઉ હમણાંથી થાય છે તો કમર ની એક્સરસાઇઝ કરાવે એટલે યોગામાં દરેક પાર્ટ ને એક્સ સરસાઇઝ અલગ અલગ છે. જો તમે આપે એને રેગ્યુલરલી ફોલો કરીએને બધી એક્સરસાઇઝ કરીએ ને તો એના બેનિફિટસ એટલા બધા છે કે તમે વિચારી જ ના શકો પ્લસ અમને તો પ્રાણાયામ કરાવે પ્રાણાયામમાં શું છે તમને એકદમ ધ્યાનની મુદ્રામાં બેસ ઈ જવાનું અને એનાથી તમારું માનસિક જે ટેન્શન હોય જે રોજ બરોજ નું તમારુ ટ્રેસ હોય એ બધું ઓછું થઈ જાય એટલે યોગા કરીએ ને તો આપણને એમ થાય કે સવારથી જ આપણો દિવસ એટલો સરસ થઈ જાય કે આખો દિવસ તમારો સ્ફૂર્તિ માં જાય તો એક દિવસ બી યોગા ના કરીએ ને તો એ આજે કઈક મજા નથી આવતી એમ શુંસ્ તે જેવો આખો દિવસ લાગ્યા કારણ
હા એ તો તમારી સાચી વાત છે ઓ કે યોગા ન કરેન તો સુસ્તી જેવું જ લાગે અને યોગા કર્યા પછી આપડે સાચું કહું તો એટલું આમ મન પણ આપણું આનંદિત થઈ જાય અને કેવાય ને કે આપડે કામ પણ બે વધુ થઈ જાય આપડુ માનસિક શાંતિ પણ આપણને મડે અને ખોટા વિચારો ના આવે આપણને અને એટલું કેહેવાય ને કે આમ સરસ લાગવા મંડે આપડે અ તો એને એક સારી ફિલિંગ આવે આપડે આમ ખુશ રહેવા માટેે આપડે ને આપ પડા આજુબાજુનું વાતાવરણ પણ સરસ થઈ જાય લોકોને પણ આપડે કેવું છે વાત કરીએ તો ગમે એ આપ પડે એટલે કે યોગા અને એક્સરસાઇઝ થી કેવું છે કે આપડા અ શરીર ની જે બી બંધ કોશિકાઓ કે એ ખુલતી હોય આપણી નેગેટિવ એનર્જી વઈ જાય બધી તો એ કહેવાય ને કે સારું ફીલ થાતું હોય છે એમ
હું તમને કોઈ મેડિ ટેશન માટે તમને એક સજેસ્ટ કરું સદગુરુ નું આવે છે મેડિટેશન નો આખો પ્રોગ્રામ યુટ્યુબમાં છે. એ તમે મેડિટેશનને અમુક અમુક એના સેક્શન લો ને તો ખરેખર તમને ઘણું એમાં જાણવા બી મળશે અને અલગ-અલગ કે એના સ્ટેપ ફોલો એ એજ પ્રમાણે અમારા સિટીમાં શ્રી શ્રી રવિશંકર નું બી એક ચાલે છે ધ્યાન ના આપ પ્રોગ્રામ એમાં શું છે કે તમને રોજ જુદી-જુદી ક્રિયાઓ કરાવે છે. અને એ ક્રિયાઓમાંથી તમને તમારા પોતાના અંદર જે આપડે સાત ચક્રો છે શરીર ની અંદર એ ધ્યાનમાં તમને ચક્ર ને કેવી રીતે એક્ટિવેટ કરવું એ ચક્ર પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવું. એ આખી અમને ક્રિયા કરાવે છે. એટલે ક્રિયા જો તમે કરો તો તમે સપોઝ તમને તમારા બાળકોને તમે કરાવો તો એનું જે આપણા મસ્તિષ્કમાં જે ધ્યાન કેન્દ્રિત નું જે હોય છે ને એ ચક્ર કરો તો એમને યાદ શક્ વધી જાય એટલે આ યોગા માત્ર ખાલી મોટ ટા માટે જ જેવું નથી અમુક અમુક અમારા જે આસનો છે અમારા પ્રાણાયામ છે એ બાળકો માટે પણ ઘણા ફાયદા કારક છે. સપોઝ તમે એમને અનુલોમ વિલોમ કરાવો, પછી બ્રાહ્મી પ્રાણાયામ કરાવો, તો એમની યાદશક્તિ બી વધી જાય છે એટલે મને તેમ લાગે સ્કૂલમાં એક સેક્શન તો યોગાનું અને પ્રાણાયામ નું રાખવું જ જોઈએ, તો બાળકોને બી એનો ઘણો ફાયદો થાય છે.
હા, એ તો તમે સાચું કીધું કે બાળકો માટે તો યોગા અને આસન તો બહુ જ ફાયદા વાળા છે અનેને કહેવાય ને બાળપણથી જ અગર આપણેે એ લોકો ને આદત પાડીને આ બધી વસ્તુને તો મોટા થાય પછી એ લોકો ને વાંધો ના આવે નઈ તો પછી મોટા થાય ને એટલે એ લોકો છે ને આ બધી વસ્તુ તું ને કેવાય ને કે માને નય અને કરે પણ નહીં અને યોગા અને પ્રાણાયામથી સાચી ડિસિપ્લિન પણ આવતું હોય છે. તો સાચે મને લાગે યોગા એક્સરસાઇઝ કરવું સાચે બહુ જરૂરિયાત છે આ અ કેવાય ને કે અત્યારે જે પેઢી ચાલુ રહી છે અત્યારે આપણું જે ખાણીપીણી છે તમને ખબર છે બધું કેવું થઈ ગયું છે એકદમ. કેવાય ને બધું કેમિકલ વાળું કોઈ પણ ફ્રી નથી કઈ વસ્તુ સાચી સારી નથી કોઈ વસ્તુ. તો એ બધું ખાવાથી આપણા શરીરમાં ઘણા કહેવાય ને કે નેગેટિવ ઇફેક્ટ પણ ખાતા હોય છે એમ. તો યોગા અને પ્રાણાયામ કરવાથી એ બધી વસ્તુ છે ને સારી થઈ જતી હોય છે એમ
સાચી વાત છે આ તમારી વાત એકદમ સાચી છે આ ફાસ્ટ ફૂડ હમણાં એટલું વધી ગયું છે જંક ફૂડ આ બર્ગર છે મેગી છે ચાાઈનીઝ ફૂડ છે. તો નાના નાના છોકરાઓને બી અત્યારે એનાથી પેટના રોગ થવા માંડ્યા છે એના માટે, અમને છે ને યોગામાં એક સરસ આસન કરાવે છે પવન મુક્તાસન એ મેનલી પેટ માટે જ હોય છે પવન મુક્તાસન એન મંડુકાસન બે આસન છે ને અમને યોગામાં પેટ માટે કરાવે છે. તો તમે રેગ્યુલરલી કરલોને તો એનાથી તમારા આંતરડા મજબૂત થાય છે. અને તમારી પાચન ક્રિયા બી સારી થાય છે. મને લાગે જંક ફૂડ તો આપણેે છોકરાઓને દેવું જ ના જોઈએ. પ્લસ તમે આની એક્સરસાઇઝ ફોલો કરાવો ને તો એનું પેટ બી જે અમુક બગડી જાય છે. બર્ગર, મેગી. કારણ કે એમાં નુકસાન કરતા જ છે તો એ લોકોને ફાયદો છે જ નહીં તો આપણેે એને એ વસ્તુ તો દેવું જ ના જોઈએ, તમે શું કહો છો?
હા એ તો તમારી એકદમ સાચી વાત છે હો છોકરાઓને આ દેવું જ ના જોઈએ આપણે ઘરે તો જો ધ ઘણું ધ્યાન રાખે કે આ બધી વસ્તુ ન પણ કેવું છે ને છોકરાઓને આપણે કેટલું પણ ધ્યાન રાખીએ એ બારે તો ખાઈ હી જવાના છે દોસ્તારો સાથે જાતા હોય અને આપડે કેટલું રો વાણા છોકરાઓને પણ એમ થાય કે બધા જ ખાય છે, તો આપડે પણ ખાઈ લઈ આપણેે પણ છે ઘણી વાર આ બધી વસ્તુ એટલી ચટપટી હોય ને કે આપડું પણ મન થઈ જતું હોય કે હાલો આપડે પણ ખાઈ લઈ આ બધી વસ્તુ. પણ કેહેવાય ને કે આ બધી વસ્તુ પાછળનું, જે કહેવાય ને કે નુકસાન છે એ આપણે હવે અત્યારે મોટા થયા પછી આપડે બધું જાણીએ છીએ ને આપડણે, તકલીફો થઈ. ત્યારે આપડે ખબર પડી, પણ હમ જયારે છોકરાઓ નાના હોય ને. ત્યારે એ લોકોને તો કઈ તકલીફો તરત ન થાય તો એ લોકો સમજે નહી આ બધી વસ્તુ. તો એટલે કેહેવાય ને કે એ લોકોને બાળપણ થીને જ આ બધી વસ્તુ તે સમજાવું સાચી શિખામણ આપવી બહુ જ જરૂરિયાતની છે એટલે કે યોગા. અ માં શું મતલબ કે ને એના શું ફાયદા છે એનાથી ને આપણને શું, અ મતલબ આગળ આપણે જે લાઈફમાં સારા ડિસીિજન્સ લેવા માટે મદદ પણ કરે છે. તો આ બધું નાનપણથી આપણે એ લોકોને મહત્વ સમજાવીને તો જ લોકો આગળ જઈને આ વસ્તુ શું છે ને મને લાગે કન્ટિન્યુ કરે શું લાગે તમને?
સાચી વાત છે હું તમને એમ જ કેવા માંગુ છું કે યોગા છે ને આપણે એમને ડેટ ટુ ડે લાઈફમાં એડ કરી જેમ આપણે રોજ ઉટીને બ્રશ કરીએ છે. દૂધ પીએ છે જમીએ છે એવી જ રીતે તમારે રોજનો સવારનો અડધો કલાક. કે ના ભાઈ આ તો યોગાનો ટાઈમ છે હું જ્યાં બી જઈશ. થોડીક તો યોગાના હું અમુક આયાસન છે. અમુક પ્રાણાયામ છે તો હું એમને ડે ટુ ડે લાાઈફમાં આપણે એડ કરી દઈશું ને. તો એ રોજ ન એ લોકોનું રૂટીન બની જશે. પ્લસ અત્યારે તો કેટલા ફઇન છોકરાઓ માટે માટે કે યંગસ્ટર માટે પણ તમને ખબર હો તો એરોબિક્સ કરાવે છે. જે ટોટલી મ્યુઝિક સાથે એ લોકોને હોય છે. એટલે એ કરવાનું શ મ્યુઝિક વાગતું હોય ને તો દરેક ને જોશ બી ચડે. અને એક્સરસાઇઝ કરવાનું એ લોકોને મૂડ બી આવે. તો એના એક્સરસાઇઝના ફાયદા બી મળે છે ને એ લોકોને બોરિંગ બી નથી લાગતું. તો જો તમે એરોમાં એ લોકોને જોઈન કરાવી દો કે ઝુંમબામાં જોઈન કરાવી દો. તો એ લોકોને શું થાય છે ગ્રુપ બી બની જાય છે અને સાથે સાથે એ લોકો બધું એનું ફોલોઅપ બી કરે છે, અને એમનું સ્વાસ્થ્ય બી સારું રહે છે.
હા એ તો તમને સાચું કીધું હો કે જે એરોપિક્સ નું તો મને લાગે છે કે ના સાચી વાત છે. કરવું જો, અને બધાને આ વસ્તુ છેને જોઈન કરવી જોઈએ અને મને લાગે ચલો કે આપણે. હું ક એક્સરસાઇઝ અને યોગા તો છોલો ીક છે પણ છોકરાને ન ગમે એક્સરસાઇઝ તો મને લાગે એ લોકોને આપણે ડાન્સ ક્લાસ પણ લગાવી દેવા જોઈએ, એ પણ એક પ્રકારની એક્સરસાઇઝ જ છે છોકરાઓ માટેમાં લોકો છોકરાઓને શું મજા પણ આવે થોડી. તેને વધારે છોકરાઓમાં પાર્ટિસિપેટ કરે તો એ મને લાગે છોકરાઓ માટે એ પણ વધારે સારું છે ને આપણા માટે પણ લેડીઝ માટે મને લાગે કે કેવું છે કે મતલબ એક્સરસાઇઝ જેને જાવું ના ગમે બોર લાગે આ કેહેવાય ને ઝૂમ બા કેવો એ બીજ તે એ લોકો ને. ડાન્સ ક્લાસ માં લાગે આપે જોઈન કરીએ ને તો સરસ લાગે મને તો બહુ મજા આવે તમને સુખ લાગે.
અરે એકદમ સાચી વાત છે ડાન્સ છે ને ટોટલી એક્સરસાાઈઝ જ છે એમાં તમારી એક એક મુમેન્ટમાં તમારો હાથની મૂમેન્ટ પગની મૂમેન્ટ ફસની મૂમેન્ટ. કે ડાન્સ તો ટોટલી હું તમને કહું ને તો આખી તમારી એક્સરસાઇઝ જ થઈ જાય પરફેક્ટ છે જો તમે એને રીધમ સાથે કરો તો ડાન્સ જેવી તો એટલે તો આપડે ખબર નવરાત્રીમાં બધાને નવ દિવસ ફૂલ ગરબા રમે ને ત્યારે બધાને સરસ થ એકદમ સરસ થઈ જ તમે જોજો કારણ કે એમાં આખા શરીર ની તમારી મુમેન્ટ થવાની છે. એટલે ડાન્સ બી મને તમારી વાત એકદમ સાચી રા કે ડાન્સ જેવી થ ઈઈશકે છે તેમાં તમારા આખા શરીરનું મુમેન્ટ થઈ જાય છે એટલે ડાન્સ બી એક એક્સરસાઇઝ જ છે તમે ગમે તે ફોનમાં બસ હાથ પગ ને હલાવો. એક જગ્યાએ ઘણી બધી ટાઈમ બેસી રહો. એના કરતા તમે વોકિંગ કરો ડાન્સ કરો તમને જે ગમે એક્ટિવિટી કરો. પણ તમારા શરીરને તમે ગતિમાં રાખો સ્ફૂર્તિમાં રાખો. તો એના ઘણા ફાયદા છે.
એ તો તમે સાચો કીધો એકદમ સાચી વાત છે તમારી તમારી સાથે વાત કરીને મને સાચ ચે ઘણી બધી વસ્તુ સમજમાં આવી ઘણા બધા નવા નવા કેહેવાય ને કે યોગાસન અને એક્સરસાઇઝના વિશે મને માહિતી મળી તો ખૂબ જ સારું લાગ્યું મને તમારા સાથે વાત કરીને તો એ જ અત્યારે મોસમ વરસાદનો ચાલે છે તો તમારુ ધ્યાન રાખજો શરીરનું સાચું હેલ્ધી ખાવાનું ખાજો તમે તમારો ખુબ ખુબ આભાર આવજો.
તમારી સાથે વાત કરીને બહુ મજા આઈ આવજો.